હમ
હ!
હા બેન, તમને મારી અવાજ આવે છે? હ તા આપણે આજે વાત કરીશું ગુજરાતના પ્રવાસો માટે પ્રવાસો વિશ શુ પ્રવાસમાં, તમે, તમે પ્રવાસ જવા માટે ઈચ્છુક રહો છો?
હા કે માનું છું, કે પ્રવાસને હ, જીવનનોો એક સુંદર અનુભવ છે, જે પ્રવાસ દ્વારા આપને નવી જગ્યાઓ, નવી સંસ્કૃતિ અને નવા લોકો વિશે જાણી છી, જેણા પ્રવાસ આપને માનસિક શાંતિ, અને આનંદ આપે છે. તે જ્ઞાનમાં પણ વધારો કરે છે, અને પ્રવાસ જવાથી મ ને શાંતિ મળે છે, અને નવ, નવ વસ્તુ મળે છે, જેના કારણે હું, એ કહું છું કે ગુજરાત ગુજરાત નું મહત્વ, ગુજરાત ભારત નું એક સમુદ્ર રાજ્ય છે, જે તેની સંસ્કૃતિ ઇતિહાસ અને પ્રભઆત માટે જાણીત છે, ગુજરાતની કુદરતી સુંદરતા અને ગુજરાતમાં દરિયા, પર્વતો જંગલો અને રણ જેવા અનેક કુદરતી સ્થળો આવેલા છે, જેમકે વાત કરી લો તો અમદાવાદ અમદાવાદની ગુજરાત ન સૌ સૌથી, મોટું શહેર છે, અને તેના ઐતિહાસિક સ્તરો માટે, ખુબજ. પ્રસિદ્ધ ગણવામાં આવે છે, અને સાબરમતી યા છે, સાબર માતી, આશ્રમ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થક છે, જ્યાં દરેક લોકો જેને પોતાના ના આત્મા મનને શાંતિ મેળવી લે છે, અને એતો મને ખુબજ ગમે છે, તો તમે મને એના વિસય થોડીક, હજુ માહિતી આપોને?
હા, બરાબર તમે કીધું તે બરાબર કીધું છે, હું તમને માહિતી આપવા માંગ ગુ છું, કે આપણે ગુજરાતમાં ઘણીબધી વસ્તુઓ ફરવાની છે. જેમ કે અમદાવાદમાં છે, સીદી સૈયદ ની જાળી અને તે ઘણી જગ્યાઓ છે, ખુબજ સરસ, સરસ જગ્યા છે, કચ્છમાં છે, તે રણ પ્રદેશો જોવામાં મળી છે, ત્યાં આપણને દરગાહો જોવા મળી છે. આપણે લોકો ફરવા જઈએ છીએ. જેમ કે આપણે વલસાડમાં છે, તિથલનો દરિયા કિનારો એમ, તો ગુજરાત દરિયા કિનારાના વિશે ખુબ જ માહિતી લાભદાયક છે, કારણ ણ કે, ગુજરાતમાં વધારે, વધારે પ્રવાસની જગ્યાઓ છેને. દરિયાના કાંઠે જ હોય છે, જેમ કે વલસાડમાં આપણે અ. તિથલ દરિયો કિનારો છે, ત્યાં લોકો પ્રવાસે જાય છે. ફરવા જાય છે, સ્કૂલ ના તરીકે કે આપણાને શાળાઓ આપણી સ્કૂલમાં લઈને જાય છે, તિથલ ફરવા પછી સાપુતારા છે, ગુજરાત ના એક નાના શહેર વલસાડ માં સાપુતારા પણ છે, ફરવાની જગ્યા જેમ કે આગળ આપડણે વાત કરીએ કે, જેમ આ વાપી શહેર છે, તેમાં દમણ ફરવાની જગ્યા ખુબજ સરસ છે. ત્યાં દાદરાનગર હવેલી, કરીને એક નાનું, નાનું શહેર છે, તેમાં બહુ સરસ મજાનું ગાર્ડન છે, ત્યાં, તે ગાર્ડનમાં ખૂબ, ખૂબ મજા માણે છે, લોકો ત્યાં બોટની સુવિધા પણ છે, બધા લોકો ત્યાં ફરવા આવે છે, અહિયાં સુધી કે ત્યાં તો ભોજપુરીના એક્ટ્રેસ પણ આવે છે, દાદર નગર હવેલીમા અને ખૂબ આનંદ માણેે છે, ત્યાં તમને ખબર છે, કે ત્યાં નાની, નાની મોટી અ શૂટિંગો પણ થાય છે, અને આપણા વાપી શહેરમા તો ખુબ સરસ મજાની અ ફરવાની જગ્યાઓ, અને માઓ એક આવ ફરવાની અને રહેવાની, પણ વ્યવસ્થા ખુબ જ સરસ છે, આ. આપણે સુરત શહેરમાં છે નાના-મોટા ગાર્ડનો છે. બહુ સારી સારી જગ્યાઓ સુરતમાં પણ છે અમદાવાદમાં છે વડોદરામાં છે ઘણી જગ્યાએ ફરવાની જગ્યા આપણે સાપુતારાની વાત કરીએ તો ખુબ જ સરસ મજાની જગ્યા છે ત્યાં લોકો ફરવા ખૂબ ખબ દૂર દૂરથી લોકો આવે છે સાપુતારામાં મંદિર પણ છે અને ત્યાં લોકો ફરવા જાય છે. સાપુતારા પહાડો પર અને જે ધોધમાર વરસાદ જે ત્યાં થાય છે ને ત્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવાવામાં મળે છે ને તે લોકો ખુબ જ ખુશ થાય છે પ્રવાસ એવું વસ્તુ છે લોકો રોજિંદા જીવનમાં જે છે ને રોજે નોકરી કરીને અને રોજની પ્રોબ્લેમોથી દૂર થવા માટે જો શાંતિ જો એમને જોઈએ ને તે માટે લોકો પ્રવાસે જાય છે તો તેમાં છેને પ્રવાસે જાય તો તેમના મનમાં શાંતિ ખુબ જ સરસ રહે તમે આપણે ગુજરાતમાં ફરવા માટે ઘણી બધી અદભુત જગ્યાઓ છે. ગુજરાતમાં તેની સમૃદ્ધિ કે ઐતિહાસિક સુંદરતા દરિયા કિનારા, ધાર્મિક સ્થળો વન-જીવન માટે વિશ્વમાં જાણીતુ છે. ઐતિહાસિક પ્રખ્યાત સ્થળોની જો હું વાત કરું ને તો સ્ટચ્ ચ્યુ ઓફ યુનિટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે સરદાર વલ્લભભાઈ પટેલની યાદ બનેલી છે જેમ કે હું કચ્છની પણ વાત કરી હમને તો કચ્છનું જે સફેદ રણ હોય ને તે શિયાળાના અહી યોજાતો રણ ઉત્સવ માણવા જેવો હોય છે જ્યાં આગળ એ બીજી તમને વાત કહું તો રાણીની વાવ એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટાઈમના સ્થાન પામેલી ભવ્ય ઐતિહાસિક વાવ છે અને એની પછી હું તમને વાત સાબરમતી આશ્રમ તે મહાત્મા ગાંધીજીનું એવા સ્થાન અને શાંતિનું પ્રતિક પણ છે અને હું જો તમને ધાર્મિક અને પવિત્ર તીર્થ સ્થાનની જો વાત કરુંને તો જેમકે સોમનાથ મિ મંદિર છેને તે બાર જ્યોતિ લિર્ગોમાંનું પ્રથમ અને અત્યંત પવિત્ર મંદિર છે અને એની પછી હું વાત કરું તો અમને જો પ્રવાસે તમને ફરવા જ આવવાનું હોય તો દ્વારકાધીશ મંદિર જે છેને તે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા જે ચાર ધામોનું એક છે અનેની એની પછી હું તમને વાત કરું અંબાજીનું મંદિર તે ઉત્તર ગુજરાતમાં આવેલી શક્તિપીઠ અને લાખ લખો ભક્તોની સ્થાપનાનું કેન્દ્ર છે અને એની પછી હું જો તમને અ પાલીતાણા નામ કહું તો તેને જૈન ધર્મનું પ્રખ્યાત તીર્થ સ્થાન જારે પર્વત પર સેકડો મંદિર આવેલા છે આપણે ગીરની વાત કરીએ ગ્રીષ ગીર રાષ્ટ્રીય ઉદધહાન એ અ એશિયાટિક સિંહોનું એક માત્ર કુદરતી સ્થાન છે. છે અને એની પછી જો મેં હમણાં તમને આગળ પણ વાત કરી સાપુતારાની તો સાપુતારામાં શું છે કે ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન જે સ ચોમાસામાં ખુબજ સુંદર લાગે છે અરે એ ચોમાસામાં જયારે એ ધો વરસાદ થાય છેને તેમાં જે ધુમ્મસો રહેે છેને તે એટલા સુંદર અને પ્રિય હોય છેને કે લોકો તેને જોવા માટે ઉમડી જાય છે અને એની પછી જો હું વાત કરું નળ સરોવર તે શિયાળામાં દેશ વિદેશમાં આવતા યા યાયાવર પક્ષીઓને જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. તમે કોઈ દિવસે અમદાવાદ ફરવા ગયા છે ખરા
હા. ત જે સુધી અનંત મચ માતીતી ખ અને તને જેમ બાપ હતી એને અમ્મા એ તો ખુદા જે સ તિ અને ગુજરાત ના મુખ્ય પ્રવાસનો વિષયો છે. હું મારી રાત કરી તો અને મા ત્યારે સચ ગયા, ત્યારે તો મને આવો લાગતું હતું, એ મા જોઈને, કે અમે તેના
હ
તા છેને, ત્યાં ઉડેલા હતા, અને અમે એટલા નાના, દેખાતા તો એના પગ આટલા મોટા મોટા હતું, અમને તો એવું વિશ્વાસ પણ ન હતું, કે આટલી એ હઇમારત પણ હઈ, શકે કેમ કે અમે તો પહેલી પાખા જેલા તો હું ખુબજ શોખીન હતા, અને મનેતો એવું લાગે છે, કે એ ત્યાં ખુબજ પ્રખ્યાત પણ છે, અને ત્યાં હવેતો જોઈએ, તો ખુબજ ઘણી બધી લિફ્ટ પણ લાગેલી છે, ચડાવમાં પરંતુ અમે એની અંદર એની માતાની ચે ટોચ ઉપર નહી, ગયેલા હતા કારણ કે એમાં જવા માટે પૈસા પણ લાગતું હતું, અને અ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જવાવામાં તો લિફ્ટ પણ લાગેલી છે, એ બધે તો ફ્રીમાં પરંતુ હવે, તો ખુબજ મસ્ત સરસ બની ગયેલું છે, અમના જે અમારા કોલેજના, ઘણા લોકોએ અ ઘણા લોકો કેમ્પસ માટે ગ હતા, અને ત્યાં પણ એ લોકો ખુબજ સરસ યોગા, એ બધું કર્યું એ ખુબજ મને ગેમો, અને આજના સમયમાં, જો જોવા જઈએ તો ખુબજ, સરસ ત્યાં બની ગયેલી છે. અને ત્યાં ખુબજ સરસ ડેમ, પણ આવેલી છે, જે હ મને, તો ખુબજ ગયમ અને હું, તો એજ વિચારું છ કે આપણે કઈ પણ જગ્યાએ પ્રવાસ જઈએ, તો આપણને નવી, નવી વસ્ તો જાણવા મળે, શીખવા મળે એક વસ્તુ, તો ખાસ જાણવાીખ ગણ, કે લેંગ્વેજ એમ લોકોનું લેંગ્વેજ, કેવું હોય છે, આપને નવું, નવું ઉ વસ્તુ. છે, અને આપને ગમે છેને, વસ્તુ શીખવા માટે એટલા માટે હું, એ. કહ છું, કે આપણને પ્રવાસ કરવાો ખુબજ જરૂરિયાત બની ગઈ છે. હ, ગુજરાારી જોું. પણ, તો અહિયાં વલસાડમાં પણ ઘણા, બધા અ ફરવા માટે શહેરો, પણ આવેલા છે. અને જયારે, હું દીવ દમન બીચ, પણ તમે તો જાણતા છો, દરિયા કિનારા પણ અહિયાં વલસાડમા પણ આવેલું છો. ખુબજ આ આકર્ષક લાગે છે, અને પછી વિલસન અહં વલસાડમાં આવેલી છે, ચોમાસામાં ખુબજ પ્ર ગવામાં આવે પ્રસમાં, ત્યાં આનંદ અને તાજગી પણ મેળવે છે. ને જો, આપને એકલા પણ જવા માટે ખુબજ પ્રેરિત થાવું, જોઈએ પ્રવાસ માટે હું, તો હવે જ એવું જ કહીશ, કે આપણે પ્રવાસ. કરવું, કરવા માટે જાવ જ જોઈએ, અને હ, તમ મને તો તમારી સાથે વાત કરીને ખુબજ, સારી રીતે સમજતી, પડ અને હું, ખૂબ, ખૂુબ આભાર.
આપનો પણ ખુબ, આભાર.